હા. જય શ્રી કૃષણ.
જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે હા બસ મજામાં. કેમ છો.
હા હું મજામાં છું તમે કેમ છો.
બસ મજામાં શું કરો છો ખાલી ટાઈમે બપોરે.
કંઈ નહીં હમણાં તો બેઠી હતી પણ હું કંઈક તો વિચારું છું કે કંઈક એવી નવી સ્કિલ્સ શીખી લઉં તો મને પણ આગળ જતાં થોડુંક કામ આવે.
હા હું બી હા હમણાં પાછું મેં તો શું મારા નાના ટાબરિયા હતા ને હવે થોડા એ સ્કૂલ અને એવું બધું વ્યસ્ત થઈ ગયા તો મને ટાઈમ થોડો મળે છે તો એટલે હું હું પણ હવે પાછું મારી કામની પ્રત્યે પાછું ડેવલપ કરવા જાઉં છું. મુશ્કીલ
ના ના ખુબ જ સરસ તમારો નિર્ણય છે. અને આપણને દરેક સ્કીલ્સ તો આવડવા જ જોઈએ તો આગળ જતા આપણને ખુબ જ ઉપયોગી હોય છે.
હા એટલે શું હવે સમય પ્રમાણે જે પ્રમાણે હવે બહુ જ. ડિજિટલ નું બહુ જ આયું છે છે ને એઆઈ અને આ બધું જો આપડે એવું મગજમાં આવ્યું છે કે એઆઈ માણસની મતલબ જોબ ખાઈ જાય છે પણ એવું નથી જયારે આપ એઆઈ ફ્રેન્ડલી થાય ને તો એઆઈથી આપણે કેટલું બધું કામ લઈ શકીએ છીએ એ આપ પણ આપણા પ્રમાણે હોયે જ આપણે શીખી જઈએ આપણે એઆઈ ના સ્કિલ્સ તો એ આપણા માટે બહુ લાભપ્રદ છે એટલે હું પણ હમણાં ડિજિટલ મા ટીંગ મા આવુ આપ આ આમાં કદમ રખવું પણ હું વિચારું છું
હા ખૂબ જ સરસ છે બસ હું પણ એવું જ કંઈક વિચારતી હતી ડિજિટલ માર્કેટિંગ જેવા કોર્સ છે અથવા ઘણા બધા હમણાં તો ઓનલાઈન બ બધા ઘણા બધા સ્કીિલ ડેવલપમેન્ટના કોર્સ છે
હઅ એમાં હ એમાં બી પર્ટિક્યુલર બો બધી બ્રાન્ચિસ છે પણ પણ એમાંથી આપણે એક કોઈ એક સ્ટ્રીમ પકડી લેવાની પછી એના પાછળ એમાં જ આપણ આપણી સ્કીિલ ડેવલપ કરીએ ને તો એક એકને લઈને એમાં વધા વધારે આગે આ આગળ વરીયે તો એ આપણે સારી રીતે કરી શકીએ એમ
ના ના એ સાચી વાત છે આપણે આપણો લક્ષ્ય તેય રાખવો જોઈએ કે મારે એક જ વસ્તુ પર ધ્યાન રાખવું છે પછી તમે આ પણ કરવું છે તે પણ કરવું છે બધી વસ્તુમાં તમે કરશો તો તમે એક પણ વસ્તુ પ્રોપર નહીં કરીશ
હઅ સાચી વાત છે
એ ડ ડિજિટલ માર્કેટિંગમાં બી બો બધુ બધા સ્કોપ છે બોહ આગળ નીકળવાના બોહ બધા કો છે અને હમણાં તો એમાં આપણે કોર્સ કરી લઈએ છ મહિનાના ચાર મહિનાના સર્ટિફાય થઈ જાય તો આપણને એના પ્રમાણે બહુ જલ્દી જોબ મળી જ જાય છે
અચ્છા તો તમને આના વિશે વિશેષ કઈ જાણક કારી હોય તો મને જણાવશો
હ હઅ જેવી રીતે આમાં બોહ બધા કોર્સસ જે જેવી રીતે એસ સી એમ ઓ એમાં આપણે સર્ચ ઈન્જિન ઓપ્ટમાઈઝેશન એ એના રિસર્ચમાં એક મતલબ એક જ થિંકને આગળ વધારવા માટે જેસે વેબ વેબસાાઈટ ડેવલપમેન્ટ એઆઈ કેવી રીતે આપણું કામ સરળ કરી શકે છે અને ચેટ જીપીટી કેવી રીતે આપણને કામ કરવામાં આપણને આ બધા ટૂલ્સ છે એઆઈના
હા ખૂબ જ સરસ હમણાં જો જે જે એ આઈનો ટ્રેન્ડ ચાલે છે જે એના લીધે આપણી લાઇફ કેટલી ઇઝી થઈ ગઈ છે અને આપણને ઘણી સુવિ વિધાઓ મળી ગઈ છે જેમ કે તમે ચે પણ આપણને જાણે કે આપણે છોકરાઓને કંઈક તો સબ્જેક્ટ આપણે ભણાવવો હોય આપણને ના ખબર પડતી હોય તો આપણે એ ચેટ જીપીટીના મદદથી એ લોકોને વધુ સારી રીતે ગાઈડ કરી શકીએ છીએ
હમ્મ આપણને જે વસ્તુ ન આવડતી હોય ને એ બી આપણે ચેટ જીપીટી સાથે શીખી શકીએ છે આપણા માટે શીખવા માટે આપણે કોઈ આપણને હોય કે આ વસ્તુ આપણને શીખવી છે ડેવલપ કરવી હોય હા અને છોકરા ઓને બી હવે એ નયા પ્રમાણે જે પ્રમાણે છોકરો આજ અહ હમણાં ભણે છે આપણને બધું તો નથ નથી આવડતું નો આપડા પર પહેલાનું કેવું જ્ઞાન હોય ને હમણાં એમને લેટેસ્ટ કે-કેની આવશ્યકતા છે.
બિલકુલ અત્યારનું બધું બહુ જ બદલાઈ ગયું છે, એટલે આપણે સમયની સાથે આપણી જાતને પણ થોડી અપગ્રેડ કરવાની જરૂર
હં, એનાથી આપણે ચેટ જીપીટી હોય કે એઆઈ ટૂલ્સ હોય એનાથી આપણે બાળકોને બી ભ ભણતરમાં બહુ જ આપણે ને મ અ મદદ કરી શકીએ છીએ.
બિલકુલ બિલકુલ સાચે. અને એવું છે ને સાથે સાથે આ બધી સ્કીલ તો શીખવાની જ છે પણ સાથે સાથે હવે મા મારી પાસે થોડો ટાઈમ છે આ વેકેશનનો તો હું મને છે ને સ્વિમિંગ એક પણ એક જાતની સ્કિલ જ છે. તો એ પણ હા. એ પણ શીખો કા છોકરાઓને પણ તમે શીખવાડો ને નાના નાના છોકરાઓથી. તો એ પણ તમને આગળ જત તા બહુ જ કામ આવે કેમ કે જો ભણતર એ કિતાબી જ્ઞાન હોવું એ બહુ મહ
હા અને સ્વિમિંગ કરવાથી આપણેે શું એક્સરસાઇઝ બી થઈ જાય છે. એ હા.
તમને ભણતર સાથે થોડુંક વ્યવહારિક જ્ઞાન થોડીક આવી એસ્ટ્રા સ્કીલ્સ બી તમારામાં હોવી ખૂબ જ જરૂરી છે.
હા, જાણે આપણે આ તો વેકેશનમાં મહેંદી જેવું હવે તો મહેંદીનું કેટલું ટ્રેન્ડ થઈ ગયું છે પેલા તો મહેંદી એટલે નોર્મલી જે આપણા વડીલો કરતા હતા એ તો ખાલી એમ ટપ કા કરીને રેવા દતા હવે તો ના. આટલી ડિઝાઇન ના બી કેટલા કેટલા પૈસા હોય છે તો એ બી એક સારી કલા છે, સારી સ્કીલ છે.
હા સાચી સાચી વાત છે. એમાં એ પણ તમે એક કોર્સ કરી લો એ સ્કીલ ડેવલપ કરી લો. તો તમે સારું એવું કમાણી કરી શક
કમાણી કરી શકે છે એનાથી. થી. પેલા તો આ બસ લિમિટ હવે તો મેહદી એટલે મહેદી નું બી બવ જ મતલબ કો સારા આપણને ઓફર મળી જાય સારા કોન્ટેક્ટ હોય અને સારી રીતે આ પણને પ્રમોટ કરવાનું જે આ બધું થઈ જાય તો પછી અ મહેંદીમાં એ બી એક સારો બિઝનેસ ડેવલપ થઈ શકે છે.
બિલકુલ બિલકુલ થઈ શકે. ઇવન અત્યારે તો જો સોશિયલ મીડિયાનો જમાનો છે તો જો તમારી કુકિંગ કુકિંગ તમે સારી હોય અથવા તમે થોડું એક્સ્ટ્રા કુકિંગ ક્લાસ કર્યા હોય તો તમે સોશિયલ મીડિયાના માધ્ માધ્યમથી તમારો પોતાનું ચેનલ બનાવીને પણ તમે સા રી એવી અર્નિંગ કરી શકો છો.
હા કેક પહેલા કેવું હતું કેક અને હવે તો કેક કેટલું ટ્રેન્ડમાં છે બધું આ છૂટ નાનું અમથું કોઈ આપડુ સેલિબ્રેશન હોય તો બી એના કે એક માણસ પેલા તો આટલું ક્યાં આવે તો મીઠાઈ અને હલવા એવા બ ધા બનાવતા હવે તો કેક ને કેક બધું બધી વસ્તુઓમાં કેક બધા સેલિબ્રેશનમાં કેકને પ્રાયોરિટી આપે છે એમ.
હા એક બેકરીનો પણ આઈડિયા બહુ સારો. છે કે તમે એનાથી પણ ઘણું સારું અર્નિંગ કરી શકો. પૂછો. હં આટ એન હા બિલકુલ હા હા બિલકુલ તમારું ઘર પણ સચવાઈ જાય અને સાથે સાથે તમે થોડીક અર્નિંગ પણ કરી શકો છો.
હમ, હવે માણસ એક પોતે એક ના ઉપર ડી- રેવાથી નહી. ચાલતું હવે હા હાઉસવાઈફ હોય તો બી એને બી કોઈ કોઈ સ્કીલ ડેવલપ કરીને એને આગળ વધવું જોઈએ.
બિલકુલ બિલકુલ આપણી પાસે એટલા બધા ઉપકરણો છે. મોબાઈલ તમારા હાથમાં તો સ્માર્કું એટલું ફાઇન એક ગેજેટ છે કે તમે એના મોબાઈલના સદઉપયોગથી તમે કેટલી બધી લા સ્કીલ ડેવલપ કરીને તમે ઘણું સારો એવો અર્નિંગ કરી શકો છો.
હમ્મ.
આજકાલ તો કેટલું અહ વર્ક ફ્રોમ હોમ પણ ચાલે છે કેટલી બધી કંપનીઓ અહ તે મહિલાઓને ઘરે કામ પણ આપે છે કે જેમને અર્નિંગ થઈ શકે છે.
હા.
એટલે એ બધું ખૂબ સારું અને આર્ટ એન્ડ ક્રાફ્ટ એ પણ એક ખૂબ જ સારો વિશ અહ સબ્જેક્ટ છે.
હા આર્ટ એન્ડ ક્રાફ્ટ નાના બાળકો માટે સમર કેમ્પમાં કઈ એવું ચલ ચલાવીને કરાવો તો બી બહુ અહ સરસ એક અહ છે હા.
ત્યારે વેકેશનમાં તો તમે જોયું છો કેટલી જગ્યાએ સમર કેમ્પ ચાલે છે. તો આપડે એવું કંઈક પણ સે શ શીખીને આપડે પોતે પણ આવી રીતે આપડા કે અસ સમર કેમ્પ એવું બધું અહ ઓર્ગેનાઈઝ કરી શકીએ છીએ.
હમ્મ, આપણને જોઈને બાળકો શીખે છે ને બાળકોને જોઈને આપણામાં આપણામાં પણ શીખવાની એઉ થાય છે કે આપણે બા બાળક કરે છે તો આપડે બી એવું કઈક કરીએ એમ
બિલકુલ સાચી હોય છોકરાઓ પાસેથી તો આપણને કેટલું બધું શીખવા મળ્યું છે કેમ કે આપણે આપણા છોકરાઓને ભણતા ભણાવતા હોઈએ છીએ પહેલાંનું જે ભણતર હતું અને અત્યારનું જે ભણતર એમાં બહુ જ ફેર છે તો એ હા અને એ લોક લોકો પાસેથી આપણને કેટલું નવું નવું ઈવન હું તો મારા છોકરા પાસેથી ગ્રામર હતું આપણા ટાઈમે પણ પણ અત્યારનું બી જે ગ્રામર છે એમાંથી મને કેટલું બધું શીખવા મળ્યું છે નવું નવુહ હ ગ્રામર માં પણ
હમ્મ હા હવે બહુ બધું બહુ બધું આપણેે છોકરાઓ પાસેથી એટલું નોલેજ આપણે ગેઈન કરીએ છી ને જે આપણને એવું લાગે છે કે આપણે ભલે પેલા આવું બધુ ભણી ભણી લીધું હશે પણ આ આપણને એટલુ જ્ઞાન નોતું પણ હવે છોકરાઓને ભણાઈએ તો આપણને પાછો એ રપીટ થાય તેટલ વધારે આપને એના પ્રત્યે આમ થાય છે કે ના હવે આવ સારી રીતે પ્રેઝન્ટ થાય છે એમ
હા હા અને જો શીખવાની કોઈ ઉમર નથી રહેતી આપણને જો સારું ક્યાં મળે જ્ઞાન તે તો આપણે લઈ જ લેવું
હા સહી હૈ જીવન જ્યાં સુધી જે ત્યાં સુધી શીખવું જ છે
બિલકુલ ખરી વાત
હઅ
એટલે બસ હું પણ આવું જ વિચારું છું કે કંઈક નવી નવી સ્કિલ્સ કોઈ એવા નવા નવા કોર્સિસ કરી લઉં કે આગળ જતાં મને કામ આવે અને મારા પરિવાર ને પણ હું થોડો આર્થિક રીતે
સહારો આપી આ સ્કીિલ ડેવલપ કરવાનું એજ તો મેઇન એમ તો એ જ છે કે આપણે એ આવી સ્કીલ ડેવલપ કરીએ કે આપણા પરિવાર માટે પણ એ ઉપયોગી થાય અને આપણા માટે તો થાય જ કે આપણે બહાર નીકળીએ એના થી આપણે વધુ જાણકાર બણીએ પણ એના લીધે આપણે આપણે પરિવારને બી થોડો સપોર્ટ કરી શકીએ
બિલકુલ અને થોડીક નવી સ્કિલ્સ આપણે શીખશું ને તો આપણામાં પણ એક અલગ આત્મવિશ્વાસ આવશે એક અલગ કોન્ફિડન્સ આવશે અને આપણે પણ પગ પર ઉ ઉભા રહેશો તો બો હારી વાત છે આ
હા એટલે શું સ્કીિલ ડેવલપ કરવાનું અને આ શું નવી નવી સ્કીિલો ત્યારે ડેવલપ કરીએ તો જ આપણે અપડેટ રહી શકીએ છે. કારણ કે થોડો ટાઈમ નીકળે ને કઈ ને કઈ બધું આ બધું પેલા મહેંદી ને એવું બધું પહેલા બી થતું હતું પણ હવે એમાં બી એલા એટલા બધા ઈનોવેશન થઈ ગયા છે ને એટલું બધું ચેન્જીસ થઈ ગયું છે આપ અમ આજના પ્રમાણે કેવી રીતે આપણને બધું કરવું એ બધું બહુ ટ્રેન્ડમાં થઈ ગયું છે. એટલે અપડેટ રહેવું એ બહુ જ જરૂરી છે.
બિલકુલ અત્યારે એક મેકઅપ આર્ટિસ્ટ એ પણ એક ખૂબ જ સારો અહ લાયક સ્કીલ છે તમે એ પણ એનો કોર્સ પણ કરી શકે છે. અત્યારે મેકઅપ આર્ટિસ્ટ તો બધું બહુ બહુ ડિમાન્ડમાં છે બ્યુટિશિયન હા એ એ એમાં પણ સારી એવું અર્નિંગ થઈ જાય છે.
હં બ્યુટિશિયન અને એવું બધું હં.
કંઈક ને કંઈક તો નવું કરીશું જ.
હા. આપણે આપણને આપણા મનમાં છે કે આપણે શીખવું છે તો આપણે જાગરૂક છીએ, આ પ્રમાણે એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ.
બિલકુલ સાચી વાત છે અને કરશું આપણે પણ ચલો એ બાબતે આપણે મળી ચર્ચા ચર્ચા કરશું.
હા હા જરૂર ચાલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.